હેલો.
કેમ છો.
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હા આજે સ્કૂલમાં ક્લનલીનેસ અને હાઈજીન વિશે સ્પીચ હતી. મને ઘણી સારી વાત સમજવા મળી.
હા આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. સફાઈ રાખીએ તો તો ઘણી બીમારીઓથી બચી શકાય.
હા મને લાગે છે કે પર્સનલ હાઈજીન દરેક વ્યક્તિ માટે રોજની આદત હોવી જોઈએ.
હા તે તો છે. સૌથી પેલા રોજ સવારે બ્રશ કરવું નાહવું અને સાફ કપડા પહેરવા જોઈએ.
હા આ કર્યા પછી જમવા પેલા અને વોશરૂમ પછી હાથ સોપ થી સારી રીતે ધોવા બહુ જરૂરી છે
હા તે તો છે જ ઘણા લોકો આ નાની વાત ને ઈગ્નોર કરે છે. પણ એનાથી ઇન્ફેક્શન થઈ શકે
હા જોમ્સ આખે દેખાતા નથી પણ બધી જગ્યા હોય જ છે.
હા તો છે જ એટલે હાથ સફાઈ રાખવા અને નાક પણ સમય સમય સમય પર કાપવા જોઈએ.
હા તમે રોજ ત તમારી વોટર બોટલ પણ સાફ કરો છો?
હા હું તો રોજ વોશ કરું છું. બોટલ સાફ ના હોય તો બેક્ટેરિયા વધે.
હા આ તો બઉ સારી આદત છે. હું પણ હવેથી રોઝ બોટર અને લંચ બોક્સ વોશ કરીશ.
હા ઘરની સફાઈ પણ એટલી જ જરૂરી છે.
અ રોજ ઝાડુ પોછા કરવાથી ધૂલ ઓછી થાય. અને ઘર ફ્રેશ લાગે. અને કચરો હંમેશા ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. અને ડસ્ટબિનને પણ અ સમય સમય પણ સાફ કરવું જરૂરી છે.
બિલકુલ બિલકુલ આ તો છે જ. જો ડસ્ટબિન ગંદો હોય તો દુર્ગંધ અને મચ્છર ભી વધે.
હા. મચ્છર થી ડેન્ગ્યુ અને મ મલેરિયા જેવી બીમારીઓ પણ હોઈ શકે છે.
હા એટલે ઘરની આસપાસ પાણી જમા ના થવા દેવું જોઈએ.
હા સ્કૂલમાં પણ બધા સ્ટુડન્ટ છે. ક્લાસરૂમ સાફ રાખવો જોઈએ. બેન્ચ પર બલખવું અને તે પેપર ફેંકવું કે પ્લાસ્ટિક મૂકવું તે સારી આદત નથી
હા આ ટીચરને પણ હંમેશા ક્લીનનેસ નું ઇમ્પોર્ટન્સ સમજાવવું જોઈએ
હા પણ ફક્ત સંભાળવું નહીિ ફોલો પણ કરવું જોઈએ
હા અ પણ તને શું લાગે છે પબ્લિક પ્લેસીસમાં લોકો કેમ ગંદગી કરે છે
કદાચ અવેરનેસની કમી હોય બધાએ પોતાની જવાબદારી સમજવી જોઈએ. રોડ પર રેપર ફેંકવા કરતા ડસ્ટબિન શોધવો વધુ સારો. અને અ કઈ કઈ જગ ડસ્ટબિન ના હોય તો જો ડસ્ટબિન ના હોય રેપર પોતાની બેગમાં મૂકી શકાય અને પછી જ ઘરે જઈને કે કઈકપને ડસ્ટબિન જોવા મળે છે તો ત્યાર ફેંકી મૂકે. આ બધી નાની નાની આદતોથી જ આપણું દેશ પણ સાફ રહે.
બિલકુલ બિલકુલ સ્વચ્છતા દરેક નાગરિક ની જવાબદારી છે.
હા એ તો છે જ પર્સનલ હાઈજીનમાં બીજું શું આવે?
અ રોજ ક્લીન ટોવલ વાપરવો. વાળ સાફ રાખવા અને ક્લીન શૂઝ પહેરવા
હા એ તો તમને સાચું કહ્યું માસ્ક પણ જરૂર પડે ત્યારે પહેરવો જ જોઈએ. અ તેથી ખાસ કરીને બીમારી હોય ત્યારે હા એજ.
અ પાણી પણ સાફ પીવું જોઈએ.
હા ફિલ્ટર કે ઉકાળેલું પાણી પીવું અ હેલ્થ માટે સારું નથી સારું છે એમ કે.
હા હા હા. અ ફ્રૂટ્સ અને વેજીિટેબલ્સ પણ ધોઈને જમવા જોઈએ.
હા. અને એના પર ધૂલ કે કેમિકલ્સ હોય શકે.
હા. અને કિચનની પણ સફાઈ બહ બહુ જરૂરી છે.
હા સાફ કિચન હોય. તો ફૂડ પણ સાફ સેફ રહે બાથરૂમ પણ આપણે રોજ સાફ. કરવું જોઈએ બાથરૂમ સાફ હોય તો જમ્સ ઓછા થાય. અ મને લાગે છે કે ક્લીનનેસથી કોન્ફિડન્સ પણ વધે તને શું લાગે છે?
બિલકુલ બિલકુલ બિલકુલ મને પણ એવું જ લાગે છે. અ સાફ સુથરા કપડા અને સારી હાઈજીન થી વ્યક્તિ સ્માર્ટ પણ લાગે છે.
હા આપડે આ બધી આદતો નાના બાળકોને પણ શીખાવવી જોઈએ.
હા સારી આદતો બાળપણ થી જ શરૂ થાય.
હા આજથી હું પણ કોશિશ કરી કે એક પણ કચરો પણ ના નથી ફેંકીશ કે અ દસ દિનમાં જ ફેંકીશ.
હા તે સારું છે હું પણ મારા ફ્રેન્ડસને ક્લીનલીનેસ નું ઇમ્પોર્ટન્સ સમજાવીશ.
હા જો બધા લોકો સાથે મળે તો આપણું અ ગામ અને સિટી બંને સાફ રહી શકે.
હા તે તો છે ક્રીનનેક ક્લીનીનેસ એક દિવસ નું કામ નથી રોજની આદત છે.
હા એ તો સાચી વાત કહી તમને સ્વચ્છતા હોય. તો સ્વાસ્થ્ય પણ સારું રહે. અને સ્વાસ્થ્ય સારું હોય તો જીવન પણ ખુશાલ બને. અ આપડે આજે ઘણું બધું નવું શીખ્યા ને?
હા હા બહું શીખવા મળ્યું મને તો આજથી હાય જિન ક્લીનલીનેસને રોજ ફોલો કરીએ કચ કર કરસી.
હા. તમને લાગે છે, કે ક્લીનલીનેસ મ મ‌ માટે ફક્ત તો મોટો લોકો જવાબદાર છે.
ના અ નાના બાળકો થી લઈને મોટા સુ જી બધા એની જવાબદારી છે.
હા જો દરેક વ્યક્તિ પોતાનું કામ કરે આ આ તો જ આપડે આસપાસ સફાઈ જોવા મળે
બિલકુલ આ તો સાચું છે, ઘરની બહાર પણ સફાઈ રાખવી એટલી જ જરૂરી છે.
હા સોસાયટીમાં ક્લનિંગ સ્ટાફ હોય પણ લોકોએ પણ અ સહકાર આપવો જોઈએ
હા. અ જો લોકો જો કચરો ફેંકતા રહે તો સફાઈ કરવી મુશ્કેલ બની જાય.
હા સ્કૂલમાં પણ ડસ્ટબિન નો ઉપયોગ બધા સ્ટુડન્ટસે કરવો જોઈએ. અને ક્લાસરૂમ છોડીએ ત્યારે બેન્ચ અને ફ્લોર સાફ હોય એ જોવું જોઈએ અગર કે કઈ કચરો પડ્યો હોય તો તે સાફ કરવી જોઈએ.
હા તે તો છે, હું તો રોજ મારી સ્ટડી ટેબલ પણ સાફ રાખું છું.
વાહ આ તો બહુ સ સરસ આદત છે, તમારી. સાફ જગ્યાએ અભ્યાસ કરવામાં પણ મન લાગે છે.
હા તે તો છે, બુક્સ અને નોટબુક્સ પણ વ્યવસ્થિત મૂકવી જોઈએ.
હા વ્યવસ્થા પણ અ હાઈજીન નો એક ભાગ છે. કપડાં ધોઈને સૂરજમાં સુકાવવા જોઈએ એનાથી જમ્સ પણ ઓછા થાય છે.
હા તે તો છે, જ અને શૂઝ પણ રોજ સાફ કરવા જોઈએ
હા અને તે તેની સાથે જ સોક્સ પણ રોજ બદલવા જોઈએ નહી તો દુર્ગંધ આવે
હા હા તે બી છે, અને ટોવેલ બીજા સાથે શેર કરવું જોઈએ
ના મારા મતે તો નથી શહેર કરવું જોઈએ કારણ કે પર્સનલ વસ્તુ શેર કરવી સારી આદત નથી.
હા અને ટુથબ્રશ પણ દરેક નું અલગ હોવું જોઈએ ને?
હા આ તો છે, બિલકુલ આવી આદતોથી ઇન્ફેક્શન ઓછું થાય છે.
હા તે તો છે, સ્કૂલ ની વોશરૂમ પણ સાફ વાપરવી જોઈએ.
હા વાપરીને ફ્લશ કરવું અને પાણી બંધ કરવું જોઈએ. પાણી પન બચાવવું પણ એટલું જજ ઇમ્પોર્ટન્ટ છે.
હા તે તો છે, સફાઈ સાથે એન્વાયરમેન્ટ નું પણ ધ્યાન રાખવું જોઈએ. પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ ક્લોથ બેગ વાપરવો જોઈએ. તો એનાથી પોલ્યુશન ઓછું થાય રોડ પર થૂકવું ના જોઈએ. અને એનાથી બીમારીઓ પણ ફેલાય છે, અગર આ બધું અ એન્વાયરમેન્ટ આપડે ખરાબ કરીએ તો જેમ કે હવે પબ્લિક ટોયલેટ વાપરીએ ત્યારે સફાઈ નું પણ ધ્યાન રાખવું જોઈએ.
હા આ તો સાચું કહ્યું તમને. બીજા લોકોનું પણ ધ્યાન રાખવું જોઈએ ડસ્ટ એલર્જી હોય તો રૂમ રોજ સાફ કરવો જોઈએ. અને કરટન અને બેડશીટ હોય પણ તે પણ સમય સમય પર ધોવું જોઈએ અને પીલો કવર પણ ક્લીન હોવું જોઈએ. સાફ બેડિંગથી જ સારી ઊંઘ આ આવે છે, આપણે
હા અને મોબાઈલ ફોન પણ સાફ રાખવો જોઈએ.
હા બિલકુલ મોબાઈલ પર ઘણા બધા જમ્સ હોઈ શકે છે. તો તેથી તેને સાફ કરવો જરૂરી છે. અને કીબોર્ડ અને લેપટોપ પણ ક્લીન કરવો જોઈએ. અને જેમ કે રોજ વપરાતી વસ્તુ સાફ જ આપડણે રખવું જોઈએ. માર્કેટમાંથી આવીએ પછી હાથ ધોવા જોઈએ અને જમતું પેલા પણ હાથ‌ અ ધોવાનું કાપડે ક્યારેક ભૂલાઈ જાય તો તે પણ ધોવું જોઈએ.
હા તે તો છે મને તો લાગે છે આ હાઈજીન એક ડિસિપ્લીન છે.
હા રોજ ફોલો કરીએ તો તે આદત બની જાય.
હા હોસ્પિટલમાં હાઈજીન નું ખાસ ધ્યાન રાખે છે બધા.
હા એ તો છે કારણ કે ત્યાં ઘણા બધા પેશન્સ હોય છે. ત તેથી ડોક્ટર અને નર્સ પણ સેનટાઈઝર અ વાપરે છે.
હા આપણે પણ જરૂર પડે ત્યારે સેનિટાઈઝર વાપરી શકીએ. હમ
હા પણ ફક્ત સેનિટાઈઝર નહી સોપ થી હાથ ધોવા વધુ સારું.
બિલકુલ બિલકુલ એ ત છે. હા સારું સારું પછી વાત બાય.
હા બાય